હલો હેલો અવાજ આવે છે
હલોો
હેલો અવાજ આવે છે મારો હેલો અવાજ આવે છે હા આજે આપડે હા આજે આપણેે એક સરસ વિષય પર વાત કરીશું મુસાફરી પર બરાબર નમસ્કાર કેમ છો આજે શું કરી રહ્યા છો
મજામાં હું તો મારા પુરાના મુસાફરી ના ફોટો જોઈ રહ્યો હતો મેં કેમ છો
હું પણ મજામાં ફોટા જોઈને તો ઘણી યાદો તાજી થઈ ગઈ હશે ને
હા બિલકુલ મુસાફરી એવી વસ્તુ છે કે દરેક સફર કઈ નવી વાત શીખવાડી જાય છે
સાચી વાત તમને મુસાફરી કરવી ગમે છે
હા ખુબ ગમે છે નવો સ્થળ જોવું નવા લોકો મળવા અને ત્યાંની સંસ્કૃતિ જાણવી મને ઘણું ગમે છે
બ
હા એક વાર હું પહાડી વિસ્તારમાં ગયો હતો આજે પણ યાદ છે
વા પહાડોની વાત જ અલગ હોય છે મને પણ પ્રકૃતિ વચ્ચે રમ ફરવું ગમે છે
તમે સમુદ્ર પસંદ કરો છો કે પહાડ
બંને ગમે પણ જો પસંદગી કરવી હોય તો હું પહાડ પસંદ કરું
શું કારણ
કારણ કે ત્યાં શાંતિ હોય છે શહેરની ભીડભાડથી દૂર રહેવા મળે છે
હું પણ એ વાત સાથે શેહમત છું મુસાફરીથી મન પણ ફ્રેશ થઈ જાય છે
તમે મુસાફરી પહેલા આયોજન કરો છો કે અચાનક નીકળી જાવ છો
થોડી પ્લાનિંગ કરવી જરૂરી હોય છે પણ ઘણી વાર અચાનક ટ્રીપ પણ મજા કંઈક અલગ આપે છે
કોઈ રમૂજી ઘટના બની હોય મુસાફરી દરમિયાન
એક વાર હું ગલત બસમાં બેસી ગયો હતો અને બીજી જગ્યાએ પહોંચી ગયો હતો
અરે વાહ પછી શું થયું
પછી ત્યાંના લોકોએ મદદ કરી અને સાચો રસ્તો બતાવ્યો
આવા અનુભવ પણ મુસાફરીને ખાસ બનાવે છે
બિલકુલ મુસાફરીમાં લોકોની દયાળુ પ્રવૃત્તિ પણ જોવામાં મળે છે
તમને ટ્રેનમાં સફર ગમે છે કે વિમાનમાં
હા ટ્રેનમાં બહારના દ્રશ્યો જોવાની અલગ જ મજા છે
મને પણ ટ્રેનની મુસાફરી ઘણી ગમે છે
મુસાફરી દરમિયાન તમને શું કરવું ગમે છે
ફોટા પાડવા સ્થાનિક ભોજન ચાખવું અને લોકો સાથે વાત કરવી પસંદ કરું છું
સ્થાનિક ભોજન તો દરેક સફરનો મહત્વપૂર્ણ ભાગ છે
કોઈ ખાસ ભોજન યાદ છે
હા એક ગામમાં ગરમ રોટલા અને શાક ખાધું હતું ખૂબ જ સ્વાદિષ્ટ હતું
ક્યારેક સાદુ ભોજન પણ હોટલ કરતાં વધારે સારું હોય છે
બિલકુલ સાચું પ્રેમથી આપેલું ભોજન વધુ સ્વાદિષ્ટ હોય છે
મુસાફરીથી તમને શું શીખવા મળે છે
ધૈર્ય સમયનું મહત્ત્વ અને વિવિધતાનો આદર કરવો
સુંદર વિચાર મને લાગે છે કે મુસાફરી એક જીવતી શાળા જેવી છે
ખૂબ જ સરસ લ કહ્યું દરેક જગ્યાએ એક નવી કિતાબ જેવી લાગે છે
ભવિષ્યમાં કઈ જગ્યા પર જવાની ઈચ્છા છે
હું ઐતિહાસિક સ્થળ અને પ્રાકૃતિક સુંદરતા વાળા સ્થળ જોવું ઈચ્છું છું
અને પણ આવા સ્થળોમાં ઘણો રસ છે
ચલો આજે મુસાફરી વિશે વાત કરીને પણ સફર જેવી મજા આવી ગઈ
તમે મુસાફરી માટે સામાન કેટલા દિવસ પહેલા તૈયાર કરો છો
હા બિલકુલ મુસાફરીની યાદો અને વાતો કદીી પુરાની નથી હોતી
તમે મુસાફરી માટે સામાન કેટલા દિવસ પહેલા તૈયાર કરો છો
મને રોડ ટ્રીપ ખૂબ ગમે છે રસ્તામાં જે અનુભવ મળે છે છે એ અલગ જ હોય છે
યાદી બનાવવી સારી વાત છે નહીતર કોઈ વસ્તુ ભૂલી જવાય
બિલકુલ ક્યારેક નાની જગ્યા પણ એટલી સુંદર હોય છે કે મોટા પ્રયત્ન સ્થળ ને પણ પાછળ મૂકી દે છે
હમ હા દરેક સ્ટેશન એક નવી કહાની જેવું લાગે છે
સવારમાં સૂરજ ઉગતો જોવાની મજા જ કંઈક અલગ હોય છે
બરાબર એની કુદરતે સુંદરતા સધ હોય
હા બિલકુલ સાચી વાત છે, એક વાર હું ટ્રેનમાં એક વૃદ્ધ વ્યક્તિને મલયો હતો.
હમ પછી શું થયું?
તેમણે તેમના જીવન અ જવાનીના સફરની વાત કરી ઘણું પ્રેરાક લાગ્યું.
બરાબર તમે મુસાફરી દરમિયાન ખરીદી કરો છો?
હા પુસ્તકો કરતા પણ ઘણું શીખવા મલયુ પછી વધારે ખરીદી બી સારી હોય છે, યાદગાર માટે ખરીદી કરવી જરૂરી છે.
તમને ક્યારેક મુસાફરીમાં મુશ્કેલી આવી છે?
હા આવી છે ને એક વાર હું ભૂલથી બસમાં બેસી ગયલો પહી બીજા ગામ ગામે પોહોચી ગયેલું
હમ. મુસાફરી દરમિયાન તમને શું કરવું ગમે છે?
મુસાફરી દરમિયાન મને પહાડો છે, પર્વતો છે, એ બધું ફરવું ગમે છે.
ત્યાંના લોકોએ મદદ કરી અને સાચો રસ્તો બતાવ્યો?
હા બિલકુલ મુસાફરીમાં લોકોની દયાળુ પ્રવૃત્તિ પણ જોવામાં મળે છે
તમને ટ્રેનમાં સફર ગમે છે કે વિમાન?
હા ટ્રેનમાં બહારના દ્રશ્યો જોવાની અલગ જ મજા છે.
મને પણ ટ્રેનની મુસાફરી ગમ ગમે છે.
મુસાફરી દરમિયાન તમને શું કરવું વધારે ગમે છે?
તા પાડવા સ્થાનિક ભોજન ચાખવું અને લોકો સાથે વાત કરવી પસંદ કરું છું.
સ્થાનિક ભોજનમાં દરેક સફરનો મહત્વપૂર્ણ ભાગ છે.
કોઈ ખાસ ભોજન યાદ છે?
હા એક ગામમાં ગરમ રોટલા અને શાક ખાધું હતું ખૂબ જ સ્વાદિષ્ટ હતું.
ક્યારેક સાદું ભોજન પણ હોટલ કરતાં વધારે સારું લાગે છે.
બિલકુલ સાચું પ્રેમથી આપેલું ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે.
મુસાફરીથી તમને શું શીખવા મળે છે?
ધૈર્ય, સમય, મહત્વ અને વિવિધતાનો આદર કરવો
સુંદર વિચા મને લાગે છે, કે મુસાફરી એક જીવતી શાળા જેવી છે.
ખૂબ જ સરસ કહ્યું દરેક જગ્યાએ એક નવી કિતાબ જેવી લાગે છે.
ભવિષ્યમાં કઈ જગ્યા પર જવાની ઈચ્છા છે.
ઐતિસાાસિક સ્થળ અને પ્રાકૃતિક સુંદરતા વાળા સ્થળ પર જો જોવું ઈચ્છું છું.
અને પણ આ આવા સ્થળોમાં ઘણો રસ છે.
ચલો આજે મુસાફરી વિશે વાત કરીને પણ સફર જેવી મજા આવી
તમને મુસાફરી માટે સામાન કેટલા દિવસ પહેલા તૈયાર કરો છો
હું મુસાફરી દરમિયાન ત્રણ દિવસ પહેલા સામાન તૈયાર કરું છું
યાદી બનાવવી સારી છે નહીતર કોઈ વસ્તુ ભૂલી જવાય
હા ખાસ કરીને ચાર્જર
હા અને દવાઓ જરૂરી કાગળ હતો મુસાફરીમાં તમે વધારે ફોટા પાડવાનું પસંદ કરો છો કેવિડિયો
બંને પણ ફોટા જોવાથી યાદો તરત જ તાજી થઈ જાય છે
સાચી વાત એક ફોટો ઘણી વાત કહી જાય છે
બિલકુલ સાચી વાત છે
એક વાર સવારે પહાડ પરથી વાદળોનુંું દ્રશ્ય જોયું હતું અદભુત લાગલી
વાહ એવી પલો જીવનભર યાદ રહે
તમે મુસાફરી દરમિયાન ખરીદી કરો છો
હા પણ મોટી શોપિંગ કરતાં નાની યાદગારી વસ્તુ લાવું પસંદ કરું છું
મને પણ સ્થાનિક હસ્તકલા વસ્તુઓ લેવી ગમે છે
એમાં ત્યાંની સંસ્કૃતિનો સ્પર્શ હોય છે
તમને ગામની મુસાફરી ગમે છે કે શહેરની
ગામની ત્યાંની સરળતા અને શાંતિ મને ઘણી ગમે છે.
આજે તો બહુ સરસ વિષય પર આપણેે વાત કર્યો. મુસાફરી વિશે સફર ની મજા આવી. ચાલો આપડે ફરી મળીશું.
ઓકે.